હલો
હલો
નમસ્કાર મિત્ર કેવું જ છે.
અમે સરસ તમે કેમ છો.
હ ચી સરસ છુ. તમારાથી આજ હું તમારાથીજ ખોરાક વિશે ની વાત કરવાનું છે.
હમ્મ
તો તમારાથી પેલા ક્વેશ્ચન આ પૂછવાનું છે, કે ખોરાક એટલે શું
ખોરાક શરીરને ઉઊર્જા અને પોષણ આપે છે. તે સ્વાસ્થ જાળવા માટે જરૂરી છે.
યા ખોરાક જે છે ને તમારા જીવનમાં બહ બઉુ જરૂરી છે કેમ કે તમારે તમને ઉર્જા આપે જ છે અને પોષણ આપે છે. સંતુલન આહાર શું છે.
સંતુલન આહાર જેમાં બધા પોષણ તત્વો યોગ્ય પ્રમાણમાં હોય તે શરીરને તંદુરસ્ત રાખે છે.
હમ પ્રોટીન નું કાર્ય શું છે.
પ્રોટીન શરીરના વિકાસમાં મદદ કરે છે. તે સંયુક્તોને મજબૂત બનાવે છે.
જી પ્રોટીન તો એવા જ છે કે જે પોલીપેપ્ટાઈડની શૃંખલા થી જ તમારા શરીરમાં બની જ છે. અને તમને વિકાસ આપે છે, શરીર માં હ વિટામિન શા માટે જરૂરી છે.
વિટામિન રોગોથી બચાવે છે. તે શરીરને શરીરની કામ કામગીરી સુધારે છે.
ઓકે કાર્બોહાઈડ્રેટ શું આપે છે.
શું
હલોો
શું બ છે, તમે
કાર્બોહાઈડ્રેટ આપપે છે.
આ કાર્બોહૈડ્રેટ આ કાર્બોહાઈડ્રેટ શરીર ની ઉર્જા આપે છે. તે દૈનિક કાર્ય માટે જરૂરી છે.
હ જી કાર્બોહાઈડ્રેટ પોતાની શરીર માં ઉર્જા આપે છે અને દૈનિક કાર્ય માટે જરૂરી છે. હ આન્સર હતુ ચરબીનુંું મહત્વ શું છે, તમારા
ચરબી ચરબી શરીર ને અ ઉઊર્જા સંગ્રહો સંગ્રહવામાં મદદ કરે છે. તેનું યોગ્ય પ્રમાણ જરૂરી છે.
જી ચરબીને તમારા શરીરમાં એવું છે, કે ઉર્જા સંગ્રહ મદદ કરી છે. અને તેનું યોગ્ય પ્રમાણે જરૂરી કરે છે તમારા તં આગળની ક્વશન એ બ છે, કે ફલ કેમ ખાવા જોઈએ
ફળમાં પ્રોટીન છે, અને ખનીજ હોય છે તે શરીરને સ્વસ્થ રાખે છે તે માટે આપણાને ફળ ખાવા જોઈએ
જ લીલા શાકભાજી નું મહત્વ શું છે.
અ તેમાં આર્યન સોારી આઈરન અનેને તે આરોગ્ય માટે ખુબ લાભદાયી હોય છે. તે માટે આપણાને લીલા શાકભાજી ખાવામાં ખાવા જોઈએ છે.
જી દૂધ કેમ પીવી જોઈએ
દૂધમાં કેલ્શિયમ હોય છે તેમાં ભરપૂર રોગ કેલ્શિયમ હોય છે. તે હડ્ડીઓને અ અને દાંતે મજબૂત બનાવે છે.
જી પાણી નું મહત્વ શું છે?
પાણી આપણા જીવનમાં પાણી વધારે પાણી આપણે જીવી શકાય નથી પાણી શરીર ને હાઈડ્રેટ રાખે છે. તે પાચન ક્રિયામાં મદદ કરે છે.
જી કેમ કે પાણી છે, ને જે એ તમારા પાચન તંત્રમાં તો મદદ કરે જ છે, પણ એ તમારા જો ભોજન છે, ને તમે ફૂડ તમારા મુખમાં નાખવો જ ત્યાંથી જ તમારા જે ડાયજેશન થયને થવામાં મદદ કરી જ છે.
હમ પાચન ક્રિયામાં મદદ થાય છે.
જી. જંક ફૂડ કેમ ટાળવું જોઈએ?
જંક ફૂડ એટલે કે ત્રી શદી સ્વાસ્થ્ય માટે હાની નુકસાન નુકસાન કરે છે, એ તે અનેક રોગોની કારણ બની શકે છે. આ જંક ફુડ અવોઈડ કરવામાં જોઈએ છે કેમ કે તે આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી છે, તેને અ અલગ અલગ પ્રકારના તેલ મસાલા યુઝ કરવામાં આવે જોઈએ છે. તેથી આપણાને શરીર નુ નુકસાન થાય છે.
એ આ ફૂસફાટ છે, ને જે દેખામાં તો બો હારું દેખાશે અને બો કમ સમયમાં બો હારું બની જાય પણ એના ખાવો જોઈએ ની કેમકે તમારા જે છે, ને એમાં એવું બોલવું જોઈએ કે એનર્જી છે, ને બઉ લેખ માત્રા માં જ મળે બઉ કમ માત્રામાં છે, એનર્જી મળે અને તમે જે છે, ને એમાં હ ડાયાબિટીસ અને એને બોલે તો અનડા ભોજન છે, જે તને ડયાબિટીસ અને એ એવા જોવાય રોગો થઈ જાય એટલા માટે તમે જે જંક ફૂડ છે, ને ટાળવું જોઈએ કેમ કે તમારા જીવનમાં એના તમારા શરીર રુપે બોવ નુકસાન થાય ઓકે તો તમારાથી આગળની ક્વેશ્ચન એવો જ છે, કે ફાઈબર શું કામ કરે છે? તમારા શરીરમાં
ફાઈબર પાચન ક્રિયા સુધારે છે. તે કબજ કબજ તેથી એટલે આપણા જે ભોજન નથી પચે ને તેથી બચાવે છે, ફાઈબર આપણને ભોજન જલ્દી ડાયજેસ્ટ કરવામાં મદદ કરી શકાય.
ઓકે નાસ્તો કેમ કરવો જરૂરી છે?
નાસ્તો દિવસ ની સારી શરઆત કરવ કરાવે છે. તે શરીરની ઉર્જા આપે છે, તે માટે આપણને અ સવારને નાસ્તા કરવું જોઈએ છે.
જી કેમ કે જે નાસ્તો છે, ને તમે દિવસની સારી શરૂઆત કરાવી છે, અને તને શરીરને તમારા શરીરમાં બધા જ એનર્જી રાખે તમને સવારથી લઈની સામ ની બધું જેટલા તમારા સામે કામ છે ને થઈ જાય. તમે થકાન બહુ કમ આવે છે જેટલા માટે તમારા જીવનમાં જે નાસ્તો છે ને કરવો જોઈએ. સુબીની નાસ્તો તમે બહુ વધારે જ એનર્જી આપે છે.
તમે સવારુ તમે સવારનો નાસ્તોમાં શું ગમે છે?
સું?
તમે સવાર નુ નાસ્તોમાં શું ગમે છે.
હું તો સવાર ન નાસ્તોમાં ખમણ બહુ સારું લાગે છે કેમ કે ખમણ મારા બચપન થી જ ખાય. અને ખમણ થઈ ગયું અને એક તો તે ફાફડા થઈ ગયું. મારા બહુ પસંદગી છે.
હમ
અને મને તો સુબેની નાસ્તામાં જ ના મળે ને તો ચાલશેજની બ દુજ દિવસ એવો લાગે જ છે કે કઈ ખાઈ પીડી નથી મારા એનર્જી મારા ઉર્જા શરીર માં જ કમે થઈ ગયું છે. તમારાથી આગળની ક્વેશ્ચન એવો છે કે ઘરનું ભોજન કેમ સારું છે.
ઘરનું ભોજન સ્વાસ્થ અને પૌષ્ટિક હોય છે. તે આરોગ્ય માટે લાભદારી છે.
જ અંકુરિત આ અંકુરિત અનાજના ફાયદા શું છે?
અ અંકુરિત અન્ન અનાજમાં તેમાં બધું પોષણ તત્વ હોય છે. તે શરીર ને શક્તિ આપે છે.
કેમ કે એમાં એટલા પોષણ છે ને કે તમે સુબેથી સવારથી લઈને શામ તમે કોઈ પણ કામ કરવું હોય નહી તો તમે એક જ વ એક જ ફત ફ્ક્ત ફક્ત એક જ કામ કરવું જોઈએ. અંકુરિત અનાજ નુ જે છે ને પાણીમાં ભીગોવીને જેવ કે એવું તમારો ચણા થઈ ગયું એને પાણીમાં ભીગોડી દો અને સવાર થી જ અને લઈ લો નાસ્તા જેવા નાસ્તાથી જ પેલા એને સવારથી ખાઈ લો અને તમે બધું જ પૌષ્ટિક જેવા તમે એનર્જી અને ઉર્જા આપે છે ભરપૂર દિવસ ચલો તમારા આગળની ક્વેશ્ચન એવો છે કે ભોજન સમયસર કેમ કરવું જોઈએ
સમયસર ભોજન થી. પાચન સારું રહે છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે.
મિરરલ્સનું મહત્ત્વ શું છે?
મિનરલ શરીરમાં વિકાસમાં મદદ કરે છે. તે હાડકા અને લોહી માટે જરૂરી છે.
જી તાજુ ભોજન કેમ ખાવું જોઈએ?
તાજુ ભોજન વધુ પૌષ્ટિક હોય છે તે સ્વાસ્થ્ય માટે સારું છે.
જી સ્વસ્થ ખોરાક કેમ જરૂરી છે.
સ્વસ્થ ખોરાક રોગોથી બચાવે છે. તે શરીરને સુરક્ષિત રાખે છે.
ઓકે ધન્યવાદ તમારા આ દિવસ બહુ સારું થાય હારું જાય
તમેળ પણણ